એમન
હા જયસમ ના ભગત બોલો હા વાત કરવા
કા બ્યા બિયા હેલો હલો હલો હલો
ગુજરાતી ગુજરાતી
કેમ છો મજામાં
હ મજા મજા
કેવું ચાલે છે
બસ
કેવું ચાલે જમી લીધું
જમી લીધું જઈ બમીને બે ક્યા
બરાબર છે શું ચાલે ભણવાનું હા જમી લીધું તમારે શું ચાલે ભનવાનું
કોલેજ ચાલુ મારે
કોલેજ ચાલુ છે કોલેજમાં શું કરો છો
વધારે કરું છું
બીસી એ કરો છો એમ ખાવા છે તમને બેસી એ
હા ફાવે છે એને
બરાબર છે તો પછી સારું કેવા બીસીએ કરતા હોય તો મારે અત્યારે આઈટીઆઈ પતાવીને ડાબ મિકેનિકલ કરતો હતો હવે જોબ માટે એપ્લાય છે
બરાબર છે સરસ સરસ જમી લીધું
હા જમ લીધું કેમ તમારી ફેમિલીમાં મેમ્બર કેટલા છે
ક્યાં ઉપડ્યા હતા ઘેર કે બાર
બસ આ ચાલવા નીકળેલો
હા હા
કથીી વાત કરો છો તમે
કપડા કેડા
ખેડા હરે ભાઈ અહી તો હું નડિયાદ થી બોલું છું નજીક જ છીએ આપડે આવો આવો નડિયાદબાજુમાં તારે ફોન કરો
આરું આરું આયસુ મળશું
અ તો આવતા જ હશેો ને નજીક
હા નડિયાદ જવાનું થાય મેળય મેળ કોલે અડ અપ ડાાઉન રોજ કોલેજ નળિયાદ આવુ
કોલેજ નું નેમ
કોલેજ ની જી એન જી
રે હા જી એન જે હા એ રહી નજીક જ છે.
હા એ બસ એ
બરાબર એ આવોજો એમને? હા, હા. શું ચાલે ક્રિકેટ બીગેટ રમો છો કે ની રમતા?
ક્રે રમેત ને જી એન જી ના ગ્રઉડ અજ ક્રિકેટ રમીયે અમે તો.
અરે વાહ, બરોબર છે.
બા ગ્રાઉન્ડ નહીં પાછળ
હા હા જોયું જોયું જોયું.
એજ ક્રિકેટ રમવાનું.
હા દરરોજ રમા છો?
ના દરરોજ નહી પન આમુકર અઠવાડિયામાં એકાદ દેવાર જઈયએ રમીએે.
બરાબર તો હું તો ત્યાં જ હોઈ છું, તો મળલી એ પછી.
મલીરીએ તા હેડોને. ખબર નથી પેલા નકર નહોતા તો કેટલી મજા
હલો.
ખબર નથી નકા અત્યાર તો મલિયા હોતા આપડે કેટલી વાર. તમારી કઈ રેવાનું કઈ રેવાનું તમારે?
મારે આ નડિયાળ ઉત્તર સંધા
બરાબર તો નડિયાદ રોજ આવાનું થાય?
હા નડિયાદ અમે ફરવા માટે આઈએ ને. સાંજે આંટો મારવા માટે.
હા હા સરસ સાંજના ટાઈમે એવું ના હોય ને તઈ.
હા હા સાંજના ટાઈમે તો તમારા ઘરે હોય ને. બરાબર. ખેડા ક્યા પ્રોપરલી ખેડા ગામમાં રહેવાનું છે?
હા ગામમાં. ખેડા ગમ્મયમાં હે એક્ઝેક્ટ.
તો આઈએે તો અમે ખેડાવાળ બાજુમાં તારે ફોન કરીએ.
હા કરજો ને વિંદાસ.
હા હા એ- મેડ અહ
હા હા વાંધો નહી.
હલો.
હા બોલા.
કા ઘર પે હો?
હા, અત્યાર તો ઘરે જ બેઠોસ.
બરાબર ચાલવા બલવા ની જતા એમ ને અત્યારે વોક પર નીકળતા ને.
ખઈફિન ને હુઈ જાવાનું બસ આદ.
હા બ અરે. સ્ટડી બડી કરતા નઈ. ભણવા ભણમાં બેસતા નઈ લાગે હે ના?
ના એ હવારી રાતે કશું નઈ રાતે ઊંઘા આવ.
રાત્રે ઊંઘ આવે ને સવારે શું કરો છો તો પછી આખો દિવસ? આખો તમે તો અ નડિયા કોલેજ જ
કોલેજ ના કોલેજ બપોર સુધી જો પછી બપોર પહી ઘેર આઈ જઉં.
એટલે બંગ મારીને આવતા રહજો શું?
ના ના એક વાગે છૂટી જવાનું કોલેજલે. ડાયરેક્ટ ની બસમાંમ.
બરાબર છે.
અપડાઉન કરવાનું એટલે થાટી જવાય નહીં એટલે શું હેડવાસ.
બરાબર છે.
અપડાઉન કરવાનું એટલે થાકી જવાય નહી
હા થઠાકી જ જવાય પણ હવે આપણા માટે થાસ સારો ના કહેવાય ને હા બધી રીતે મહેનત કરવી પડે
હા નારા આપડીને
બોલો બોલો
હા નડિયાદ જ આપડે આવવાનું થશે હો આ ઓફિસે મળવા માટે
હા હા નડજ ઓફિસે મળવા માટે આવવું પડેશે એમને હાવે તો કોલ કરશો બીજું તો શું.
હા કરી છું કોણ.
હા શું થાય છે.
હ ઊંઘી રહેલા ઉઠ્યો એટલે
હા હાલે ડિસ્ટર્બ નઈ કર્યા.
ના ના શું. હ આપડું જ કામ છે ને શું એ મળશ તો.
બરાબર.
હમ બોલા કઈ. ફ ક્યા કે હેરતા હેરતા બહ નડિયાદ થી આગળ ના નાઈ જાવ.
ના ના અહિયાં જ છીએ અમારા ઘરથી દસ. પગલા દૂર.
દસ પગલા ત
ખેલું જે એડે આજુ લગી સદાર લગી.
હા.
સરસ સરસ.
હલોો. બોલો બોલો. હેલો.
હમ બોલા.
ક્રિકેટ રમાજો.
િકટ રમીએ વોલીબોલ રમીએ બાસ્કેટબોલ રમીએ બધું રમીએ. અમાર તો ત્યાં ગ્રાઉન્ડ પણ છે ને.
હ હા ઉજસંધગું છે. પબજી ગમ છે એમ કવ છું. હા હા હમણાં જ નહ આવડતી.
કેમ યાર નહી આવડતી.
હા એ બધું અમને નઈ ગમતું બધું રમવાનું.
નહી.
એટલે આવ ગેમ રમી અમે બધા. વોલીબોલ છે ક્રિકેટ છે એ બધું રમી અમે તો.
અમે પણ રમીએ છીએ અમે પણ એ રમી વોલીબોલ રમ.
હા અમે એવી પબજી અમેને આંખો નઈ બગાડતા. તમે એમને ગ. બજી ના રમ તમારે.
મજા આવે યાર તમે રમી જુઓ પછી તમને ખ પડ.
હા હા હા અમારે જોડે એટલી ફોને પણ નઈ કેસી રમાજ
અનુભવ કર્યો હોયન, ફરી જ ખબર પડે કે આ વસ્તુ કેવી છે એમ. એવું છે? હા આવશે આવશે હવે એક તમે કાર્યમ જોડાશો અને એટલે નવો ફોન પણ મળી જશે.
બરાબર છે. એ આપવાના છે?
હા તમે મહેનત કરો. કોલ તે તમારા ટાસ્ક પૂરા કરો.
હા હા બરાબર. મને તો એવું લાગ્યું એ લોકો આપવાના છે એવું લાગ્યું ફોન. હં હ બરાબર.
તમે તમારા સ ક્ષમ કેટલા છો. તમે કેટલા કોલ કરી શકો છો એ પરથી પઈ તમને
હા હા બરાબર છે.
સમજી ગ્યા.
હા હા
હમ
હલો હલો
બોલો તમારે શું ચાલે? બીજું માલ પાણી સ
હલો
માલ પાણી બધું શાંતિ?
માલ બાલ નહી રાખતા. ખાલી પાણી બધું બધું બરાબર છે.
બરાબર છે એવું જ જોઈએ તા બીજું શું જોઈએ.
છોકરીઓ પાછળ નહી ગાંડા પડે. અમે છોકરી પાછળ નહી પડ
બરાબર છે. એજ જોઈએતા આ તો આ અતારના બધા છોકરાઓ તમને ખબર જ છે ને કેવું
એવું કહી કેન મલવા જતા રે એકટીવાઓ લઈ લઈન.
હાચી વાત છે.
તો પાછું પેલું રિયલ છે ત્યાં અમુક જના તો બેસી રેહ.
હા, સાચી વાત.
પાછા
થાય. એના હાથેથી ખવડાવે આ બધા ધતીંગો કરે છ. સારું લાગે આ બધું?
બધું આપડા ઉપર ના હારુ લાગે. હા આપડેને તો આ બધું નઈ ગમતું.
શું કરવાનું. સમજતા જ નહીને.
હાચી વાત.
ઘેર રમાડીન નાહી જાય.
હા અમાર બાજુ ન રાજન કરીને એક છોકરો છે ને! હલો.
હા બોલાને.
એ રાજન કરીન છોકરો છેને એ એવો જ છે.
એવું છે?
લખડ તો ફરે.
હા હા, ના હોય.
એ એની જીએપને લઈને ગમે ત્યાં પુનામાં બેઠો હોય નડયાદ મા ન બધું બધું કારણ કામ કરે. એ મમ્મી પપ્પા નું સમજને એને બધું કરે ગાંડો છોકરો છે.
હા રાતે અમુક જન તો એક એક ચાર ચાર વાગ્યા લગી વાતો કર બોલો ઉગે નહી ને
સાચી વાત છે.
પછી પકડી જાય એટલે પછી કોલિસ્ટ મા કોલ ડિલેટ કરે. આ બધું શું દતીગો નાટક કરવાના.
આ બધા ધ્યાન ના રાખે શરીર
ને અમુક ને તો કેવુ એક એક દિવસ વાત ના કરે નેતો ગાંડા ગણા થઈ જાય. તમે જોયું હોય તો આવું લાવું બીજાન સલાહ આપવા માંડે એ લોકો ના લવો ના પડા ને મરી જવું ને
હા હા મારી કોણ જાય પણ?
ના જોડે પહેલા ને બચારાને બેહાર રાખે ને ઘેર જવુ ન તોય ના જવા દે. એક મા ભાઈબન છે એ ને બીજાને બેહાર રાખેલો. ને સલાહ એને આપ્યા હવા ના પડીશ ને આવું નાખ કરીશ ને હું મરી જઉં છું ના હું મારે ઘેર જ નહી જઉં. તો પેલો બહ સમજાવે એવું ના કર એડ ઘેરડ. મારે ઘેરે જ નહી જવું ન કે.
હા.
આ બધા ના કેવા વા શું પણ શાવ આવું? ના હો હોવું જોઈએ આલું બધું.
ભાઈ કશું એવું નહી પણ હાવ આવું મોડું થઈ જવાનું હાલ લાગે એવું બધું.
ના લાગે છોકરી પાસે કઈ ગા કોણ કાઢું ખાય.
આ તો એનામથી ફોન ના
ઉપાડે તો બીજાનામી ફોન કર બીજાના મી ના ઉપડ તો તીજાના મ કરે આ સો મે પેલી પણ બ્લોક કર દે. હા ભઈ. કરવાનું લો.
હાચી વાત.
જપિંગો કરતા હોય ભઈ કઈથી આપડો દેશ આગળ વધે.
સારું તો ચાલો મળલીએ કોઈ દિવસ આવો નડિયા ખેડાથી.
ઊભા રો આ ટોપિક સારો આવ્યો છે ને તને યાર કઈ મળવાની વાતો કરો સો.
ચાલો અભી તો મે ઘર પે જા રહા હુ.
એટલે ઘેર જઈને તમારે શું તમે સિંગલ જ છો ને તમારે કો આંજળો વાંધો કરિ શે.
સારું તો ચલો મળી હવે.